હા, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ, કેમ છો.
મજામાં તમે જણાવો તમે કેમ છો.
હું પણ એકદમ મજામાં છું જોઓને કેટલી ગરમી છે તો હવે તો બસ વરસાદની રાહ જોઈ રહ્યા છે, ક્યારે વરસાદ પડશે.
સાચી વાત છે આ ગરમી એ તો હવે બઉ જ વધારે કર્યુ અને આ વર્ષની ગરમી તો કઈ ખ વધારે જ હતી દર વર્ષ કરતા બ ધા જ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે વર્ષા સાદ પડે ને ક્યારે બધાને ઠંડક અનુભવાય.
હા એજ ને વરસાદની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે વરસાદ નું આગમન થશે ને આ ગરમી થી આપણને રાહત મળશે ને થોડુંક વાતાવરણ ઠંડુ થશે ને મજા પડી જશે તો વરસાદની રાહ કેટલી આપણને કેટલું અ કેટલી વેટ કરી રહ્યા હોય કે ભાઈ ક્યારે વરસાદ થશે.
સાચી વાત છે અત્યારે તો ઉનાળામાં પણ મેં ન્યૂ પેલું સમાચાર પત્રમાં કે પછી ન્યુઝ ચેનલમાં વાંચ્યું મેં કે ઘણી જગ્યા એ શું કેહવાય વચ્ચે વચ ઉનાળામાં પણ વરસાદ પડ્યો એમ તો આ પેલું માવઠું કેહવાય અને ગુજરાત તીમાં કઈએ તો પણ આ મોસ આ શું કેવાય છે સી સીઝન વગરનો વરસાદ હોય ને એ ક્યારેક પડે તો પછી વધારે ગરમી લાગે. કે વચ્ચે વચ્ચે પડીને જતો રે. તો વધારે બફારો મારે. એવું ના થવું જોઈએ.
હા એ સાચું ક્યું કે ભઈ સીઝન વગરનો જો વરસાદ હોય એમાં વ વધારે ગરમી આપણને અ થાય છે તો એના કરતા જે સીઝનમાં વરસાદ પડે એની તો ખુશી અલગ જ હોય છે વચ્ચે વરસાદ પડ્યો હતો પણ એ વરસાદ તો એનાથી તો વધારે ગરમી પડી રહી છે હવે આપણને જોઈ શકીએ છેએ કે હજુ આપણને કેટલો તાપ લાગી રહ્યો છે બહાર નીકળવાનું મન પણ ન થાય, તો એ માટે એમ થાય કે ક્યારે હવે વરસાદ ન સિઝન ચાલુ થશે.
હા એ વાત તો સાચી અને આપણા કરતા વધારે તો ખેડૂતો વરસાદના સિઝન ની વધારે રાહ જોતા હોય છે, કારણ કે એમને તો પાક પણ પકવવાનો હોય. છે અને વરસાદના સિઝન માં જ એમને સારો એવું પાક માટે પાણી મળી રહી છે.
હા એ તો સાચું કયું કે ભાઈ વરસાદના સિ
આપડા કરતા વધારે ખેડૂતને વાર જોતું. હા એ વાત તો સાચી છે.
હા ખેડૂતો વધારે રાહ જોતા હોય છે કેમને કેમ કે ખેડૂતોને તો વરસાદની વધારે જરૂર પડે છે કે ભઈ અ એમનો પાક પાકશે અને એમને પૈસા મળશે તો એ લોકો વધારે રાહ જોતા હોય છે, તો આપણે પણ કેટલી રાહ જોઈ રહ્યા છે ને મા પ્ર એ પ્રકૃતિ કેટલી સુંદર થઈ જાય છે આપણે જોઈ શકીએ છીએ કે વૃક્ષો ને ઝાડ કેટલા સુંદર થઈ જાય છે હરિયાળી-હરિયાળી જોવા મળે છે આપણને આજુબાજુમાં કેટલી હરિયાળી થઈ જાય છે.
હા એ જ વાત તો ખરી અને ઘણા લોકો તો વરસાદની સિઝનની રહે એટલે પણ જોતા હોય છે કે આટલા સરસ હરિયાળી નો આનંદ માણવા માટે હિલ સ્ટેશન ફરવા જાય છે કારણ કે એ વિસ્તારમાં વધારે પેલા ઝરણા જોવા મળે પછી ત્યાં એક અલગ જ કુદરતી આનંદ અને શાંતિ વાળો આનંદ મળે એટલા માટે ઘણા લોકો વરસાદની સિઝનમાં ટ્રેકિંગ કરવા કે હિલ સ્ટેશન એ ફરવા પણ જતા હોય છે
હે એ તો સાચું કહ્યું અમે પણ ગયા વર્ષે વરસાદના સમય લોનાવલા ફરાને ગયા હતા ત્યાં પણ કેટલી મજા આવી વરસાદના સમય આપણને એવી જગ્યાએ જાય ને તો કેટલું સુંદર વાતાવરણ હોય ત્યાંનું એ એવું લાગે કે આપણે ત્યાં જ રહી જાય આપણને ઝરણા જોવાઓ મળે જોવા મળે છે ત્યાં કેટલું બધું અલગ અલગ વસ્તુઓ હોય છે અને અ ત્યાંનો મોસમ એટલો સારો હોય છે ને કેટલા મોટા મોટા ઝરણા હોય છે તો એ ઝરણામાં આપણે જઈએ તો એમાં એટલો સારો અનુભવ થાય છે કે પૂછો ઈ નહીં.
હા એ વાત તો સાચી અને ક્યારેક આ વરસાદની સિઝનમાં ગામડે જવાનું થાય તો ગામડાઓના ખેતરોમાં પણ મોર કળા કરીને નાચતા હોય છે ઢેલ ઘણી જગ્યાએ જોવા મળે ઈ મોર ની કળા પણ જોવાનો અલગ જ અનુભવ છે વરસાદના સીઝનમાં કેમ કે મોર પણ એટલું જ આતુરતાથી વરસાદ નું અ ઈંતજાર કરતું હોય છે જેટલો આપણે કરતા હોઈએ છીએ એને પણ વરસાદ ખુબ જ ગમે છે.
હા એ તો સાચું કહ્યું મોર પોતાની કલા બતાવે છે પોતાના પંખ ફેલાવે છે એ જોવાની અને મોરને વરસાદમાં તો મોરને જોવાની એક અલગ જ કેટલો સુંદર લાગે છે મોર વરસાદમાં તો એ પણ મોરને જોવાની પણ ગામડે જઈએ તો મોર જો અહીયા તો આપણે જોઈ શકીએ એ છે કેટલા મોર જોવા મળતા નથી મેં તો ક્યારે પણ એક પણ મોર નહી જોયું અહિયા આપણને ગામડે જઈએ તો આપણને કેટલા મોર જોવા મળે છે જગ્યા જગ્યા એ મોર હોય છે તે પોતાની કલા બતાવે છે પોતાના પંખ ફેલાવે છે તો કેટલો સુંદર લાગે છે એ નૃત્ય કરતું પણ કેટલું સુંદર લાગે છે.
હા એ વાત તો ખરી અને આપણે આપણા બાળપણની પણ વરસાદની મેમરીઝ પણ કઈક અલગ જ છે આપણે કેમ નાના હતા ત્યારે સૌથી પહેલો વરસાદ આવે એટલે અગાસી પર જઈને કે ધાબે ચડીને સૌથી પહેલા વરસાદમાં નાહવાનું પસંદ કરતા કારણ કે પેલા શું માનતા આપડે કે પહેલા વરસાદમાં નાઈ નાહીએ તો આખો વરસ કોઈ રોગ ના થાય કે પછી કોઈ અ આપડી સ્કીિન પર કોઈ ખીલ કે પિમ્પલ્સ એવું કઈ ના થાય તો એના માટે પણ ઘણા લોકો અ પેલા વરસાદ સાદમાં નાવાનું પસંદ કરતા
હા પેલા વરસાદમાં નાહવાની મલગ અલગ જ મજા હોય છે એનાથી ખીલ નીકળી જાય છે કઈ પણ હોય તો એ ખીલ આપણના પહેલા વરસાદથી જ નીકળે છે તો આમ નીકળતા નથી તો એ વરસાદમાં પેલા વરસાદમાં તો આપણને નાહવું જ જોઈએ તો આપણને બાળ બાળક બાળપણમાં તો આપણે કેટલી મજા કરતા વરસાદમાં નાવા જતા અને નીચે પણ ન આવતા આખો દિવસ વરસાદમાં આપણને એન્જોય કરતા રહેતા તો એ મજા અલગ જ હતા અને પછી હવે તો જોઈ શકો છો કે આપણને વરસાદની રાહ જોતા જોતા હવે વરસાદ તો આ ઈ જ આવવાનો જ છે થોડાક સમયમાં તો બધાના ઘરમાં રેનકોટને છત્રીઓ જેમ અંદર મુકેલા હશે તો એ લોકો બહાર કાઢશે તો આપણને અલગ અલગ રંગબેરંગી છત્રીઓ ને પછી રેનકોટ ને કેટલા બધા જોવાના જોવા મળશે
હા એ વાત તો ખરી તો વરસાદની સિઝનમાં ઘણા લોકો મતલબ એ આ-આપણેે કેવું નાના હતા ત્યારે છબછબીયા કરતા પાણીમાં પછી અ પાણીમાં કાગળની હોડી બનાઈને તરતા મુકતા એ નાનપણમાં એ નાની નાની ખુશીઓમાં પણ આપણે મતલબ નાની નાની વસ્તુઓમાં પણ ખુશી શોધી લેતા આપડે કે જ અ તે સ્કૂલ થી આવતા તા ત્યારે છબછબિયા કરતા આવવાનું પછી તરતી હોળી મૂકવાનું એ બધી વસ્તુમાં પણ એક અલગ જ મજા હતી
હા એ સાચું કહ્યુ હોડી બનાવવાની પછી એને ત્યાં પાણીમાં તરાવવી એમાં કેટલી મજા આવતી આપણને અલગ જ શોખ હતો એનો વરસાદના સમયે આપ આપણને ભજીયા ખાવાના ચાય ગરમ ગરમ ચાય ને ગરમ ગરમ ભજિયા ખાવાની પણ કેટલી મજા આવે વરસાદમાં ગરમ ગરમ વસ્તુ પછી ગરમ ગરમ નાસ્તા ખાવાની પણ ઘણી મજા આવે છે તો એ પણ એક અલગ જ શોખ હોય છે.
હા એ વસ્તુ તો ખરેખર ગયું વરસાદમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવીને ખાવાનું અને સાથે જો ગોટા હોય ભજીયા હોય એની સાથે ચટણી બનાવીને ખાઈએ તો તો એક અલગ જ મોજ પડી જાય બધાને.
હા એ તો છે જ વરસાદ પડતો મસ્ત વરસાદ વરદ જો આપણે ખિડકીની તરફ બેસીને ખાઈ તો એમાં અલગ મજા આવેય છે તો એ પણ ઘણો ઉત્સાહ હોય પછી ગરમ ગરમ બનાવીને ખાવાની ઘણી મજા આવે છે. તો એ મોસમ વરસાદના સિઝનમાં તો અલગ મજા હોય છે તો એ બસ આપણે એ જ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે વરસાદ પડશે હવે.
હા એ વાત તો સાચી કરી તમે અને અત્યારે તો જોઓ ને આ તો ચલો હમણાં તો વરસાદ પડે પણ પહેલા જેવો વરસાદ હ જોવા નથી મળતો પહેલા તો કે જો ધોધમાર વરસાદ પડતો જે ચારે મહિના હોય વરસાદના એ પણ પૂરેપૂરું સરખી રીતે વરસાદ પડતો અને અત્યારે તો આ અમુક પ્રદૂષણના કારણે કે પછી ગ્લોબલ વોર્મિમિંગ ના કારણે એક વર્ષ વરસાદ ન બી સીઝન બદલાઈ ગયું છે ચાર મહિનામાંથી બે જ મહિના સરખી રીતે વરસાદ પડતા હોય છે બાકીના બે મહિનામાં તો ક્યારેક એકદમ ગરમી લાગે કે પછી વરસાદ બહુ લેટ થી ચાલુ થાય આવી ઘણી સમસ્યાઓ પણ જોવા મળે છે.
હા એ તો સાચી કય્યું હવે તો પેલા જેવો વરસાદ પણ રહ્યો નહીં હવે તો વરસાદ પણ ચાર મહિનાની જગ્યા બે જગ્યા બે મહિના જ આવે છે તો એ પણ બહુ મુશ્કેલ મુશ્કેલ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ હવે પેલા જેવો સમય રહ્યો નહી. પછી એ પણ જોઈ શકે છે કે વરસાદમાં આપણને કેટલી બધી મુશ્કેલીઓ પણ અ ઊભી થાય છે જેમ કે ટ્રાફિકની સમસ્યા થાય છે કેમ કે ને કેટલી જગા ખંડાઓ પણ થઈ જાય છે તો એમાં એ પણ ઘણી બધી સમસ્યાઓ છે કેટલી કેટલી જગ્યાઓ પર પાણી ભરાય જાય છે તો કેટલી બધી એ મુશ્કેલીઓ ઉભી થાય છે.
હા એ વાત તો છે સાથે સાથે અમુક વાત તો ટ્રેન ની વધારે સમસ્યા થાય કારણ કે પેલું પાટા પર પાણી ભરાઈ જાય તો ટ્રેન પણ ઘણી જગ્યાએ મોડી થઈ જાય છે આ આ તે બધી સમસ્યાઓનો સામનો મુસાફરોએ કરવો પડે છે.
હમ એકદમ સાચી વાત કઈ તો આપણને ઘણી બધી સમસ્યાઓ પણ ઉભી જાય થઈ જાય છે તો એ અલગ અલગ જગ્યા પર કેટલો ઘણો બધો પાણી ભરાઈ જાય છે કેટલી વાર સ્કૂલો કે પછી બંધ કરે છે કેટલી વાર અલર્ટ પણ થાય છે કે ભાઈ આટલો વરસાદ થવાથી પોતે ઘરની બહાર ન નીકળવું કે આવું બધું તો આવા પણ આપણને ઘણો બધો જોવા મળે છે વરસાદમાં
એના પરથી મને એક આપડો બાળપણ નો કિસ્સો યાદ આવ્યો. આપણે કે વરસાદના સમયમાં જ્યારે ઘણો ધોધમાર વરસાદ પડતો આખી રાત પડ્યું હોય, સૌથી પહેલા ઉને આપણે આપણા માતા પિતાના પેલા ફોન ચેક કરતા કે ક્યાં કેવા મેસેજ આવ્યો હોય રોજ જાનો. અને આપણને આધ સ્કૂલે જ જ ના પડે. તો એ અલગ જ આનંદ હતો કે સૌથી પેલા ઉઠીને આપ મેસેજ જોતા કે, ક્યાંક આપણને શાળામાંથી રજા મળી ગઈ હોય. કે ક્યાંક આપણને સ્કૂલ માં જ અડધી સ્કૂલ માંથી છોડી દેવામાં આવે વધારે વરસાદ ના કારણે.
હા એ તો એક અલગ જ ખુશી હતી, હું પણ એજ રાહ જો કે ક્યારેક ખાશ વધારે વરસાદ પડે, સવારે સવારે વધારે વરસાદ પડતો હોય તો આપણની રજા થઈ જશે તો એ એક અલગ જ ખુશી હતી તે સમય એક કેટલો સારો સમય હતો.
હા એ વાત તો ખરી તમારી, વરસાદ વરસાદ જેટલો આનંદ આપે છે એટલું જ અમુક વાર ખેડૂતો માટે નુકસાનકારક ભી છે, કારણ કે વધારે વરસાદ પડીયો હોય તો એમનો પાક પણ બગડે, આપડણે બધું નુકસાન પણ સહેવું પડે છે. તો એ એમના માટે પણ છે. કે સરખો વર્ષ એમને જોઈતો હોય પણ પરંતું પડી પડતો નથી એમનો પાક ઘણો બગાડ થાય છે.
એ તો સાચું કયું કઈ નઈ વરસાદ આપણે પણ રાહ જોઈએ. ચલો ક્યારે આવશે હવે જોઈએ.
ચોક્કસ ચોક્કસ. હા જય શ્રી કૃષ્ણ.